હા મે કેમ છો? હા હેલો હા હા એજ. કેમ છે બેન?
બસ મજામાં છું. તું બતાવ તું કેમ છે?
હા હું પણ મજામાં.
તો છે ને મેં તને એમ કેવા માંગતી હતી કે છે ને અમે તો બો બો દિવસથી એમ પ્લાન કરી રહ્યા હતા કે અમે દ્વારકા જઈશું તો એટલે કે કાલે અમારી જે મારા ફેમિલી છે એમાં મેં બેસીને વાત કર્યું તો એ લોકોએ તો મને પરમિશન આપી દીધું છે કે જા જઈ જ જા ને ફરીને આવ તો તમે પણ કેતા હતા કે તમે જશો તો મને એક વાર ઇ ફોમ કરજો તો મેં વિચાર્યું કે મેં તને ફોન કરી દેવ તો શું તને જવું છે અને આપ આપણું બધું પ્લાન થઈ ગયું છે. અ અને તું બતાવ કે તું જવા માટે રેડી છે?
હા હા મેં પણ તો એવું જ સોચતી હતી કે કોઈ જસી દ્વારિકા તો હું પણ એના સાથે જ ચાલી આમ કે મારા ફેમિલી તો હવે જતા નહી તો હું સોચી કે ચાલો તમે જતા હોય તો હું પણ ચાલ લી જાઉં તો કેવી રીતે જવાના આપણેે?
હા અ એ તો હા. અ આપડે છે ને જવા માટે તો આપડે ખુબ જ એમ વિચાર કર્યું છે કે આપણે જશું તો મે મે એમ કહી રહી છું કે આપડી ઘરની મ મારા જે ભાઈ છે અ એનો ફ્રેન્ડ છે ને એ ટ્રાવેલિંગ નું કામ
ટ્રાવેલિંગ કરે છે તો તમે ટ્રાવેલિંગમાં એક ક્યા ક જઈ જાય છે ટ્રાવલિંગમાં જે જેવી કે એ અ દ્વારિકા જાય છે, સોમનાથ ને વગેરે વગેરે ક્યાં ક્યાં એ જાય છે તમને કઈક માહિતી આપું ને મને કે તે કાં જાય છે હું પણ અ સોચે હતી કે હું પણ જવાની ફરવા તો તમે કેટલા દિવસ ના ટ્રેન બનાવેલા? અને કેટલા દિવસ ના એવું એવું હોય ને કે કેટલા દિવસ નો ટ્રીપ બન